હલો કેમ છો ધરતીબેન મજામાં?
હા બસ મજામાં બોલો ત શું કરો છો આજ કેમને યાદ કર્યા?
કઈ નહી મેં પેલું મારા સ્કૂલ નો આલ્બમ જોતી તી ને. તો મે કીધું અ ફોટાપોટા મુું એમ એટલે બતાવવા મેં તમને ફોન કર્યો હતો પણ આ તો અ મે કીધું ફોટા મોકલ્યા. પેલા ફોન કર લો ફ્રી છે કે, કેમ છે? નેટલે
હ હ ના ના એમાં શું વાંધો નહી મોકલી મોકલી દેવા તા જોઈ લોત એમ
બરાબર આમ અચાનક આમાં પણને સ્કૂલ હા હા સ્કૂલ લાઈફની યાદ આઇ ગઈ. અચાનક એની વાત તો આમ મજા જ હત. યા
તમે હાચું નહી મોનો અમારા સ્ સ્કૂલો હમણાં જ ખુલી ને પાછી વેક ને એ બધું પૂરું થયું હતું તો પછી બધા છોકરા એક ટોરામા એવા જાય અમાર તો એવું છે પાછું સ્કૂલ છૂટે ને એટલે એટલું ટોરું દેખાય ને અમાર ગામમાં પણ હાઈસ્કૂલ છે. તો પછી યાદ આવી જ કે આપડે કેવા બધા ફ્રેન્ડસ જોડ જતા હતા ટાઈમે ટાઈમે પાછું આવાનું ને એવું બધું યાદ આવે.
એ તો સાચી વાત છે અમારે કારણ કે આપડે કોલેજમાં એવું નહી હતું કોલેજમાં કેવું કે તમે ગમે ત્યારે જાઓ ગમે ત્યારે આવઈ જાઓ એવું તમને કોઈ પૂછે નહીં પણ સ્કૂલ લાઈફ તો એ એમ કેહેવાય ને એકદમ શિસ્ત વાળી કે આટલા ટાઈમે પોહોંચી જ જવાનું અન પછી ના પહોંચીએ તો આપણને શું કેહેવાય પનિશમેન્ટ મલે પછી આમ નખ કાપીને રાખ વાળાવા રાખવાના યુનિફોર્મ રાખવાનું.
એ તો મે મે માર સ્કૂલમાં ભોગવેલું જ્યા કે તે સીધું કમરેટમાં ધોરીને જવાનું અને પ્લસ બીજું કે મોડા થઈ ને તો ચક્કર માર રાયેલા છે અમે મારેલા છે ચક્કર
અને પાછું કેવું કે નક્કી જ હોય આઠ જે તાસ હોય મતલબ કે પીરિયડસ હોય ઇ કે આઠ ચાર પીરિયડ્સ પછી બ્રેક હોય તેટલેકમાં બ્રેકમાં નાસ્તો કરી લેવાનો અડધો કલાકનો બ્રેક હોય પછી પાછા બીજા ચાર તાસ એમ એમ કરીને એટલું જ અડધો અડધો કલાક ના હોય એટલે ચાર ચાર પાંચ કલાક ભણવાનું પછી થોડો ટાઈમ પછી રિસેસ પછી અમુક વાર પાછું રમવા બહાર લઈ જાય અને અમે લોકો તો બઉ જીત કરતા હતા અમુક તાસ માં તો
હમ લઈ જાવ લઈ જાવ અમે તો જો અમાર તો કેવું પછી પંદર પંદર મિનિટની બ્રેક. એમાંય પાસે આ કઈક કેન્ટીનમાં ચોકલેટ ખાવા જઈએ સ્પેશિયલ હા અમાર હાાઈસ્કૂલ માં બઉ મસ્ત છે અમાર મા અને મસ્ત કેન્ પણ છે ત્યાં આગળ પફ બફ બધું જ મલે ટ્રોલયન
હું જે એક થીઅ દસ જ્યાં ભણી ને ત્યાં મને કેન્ટીન માં તો પણ અગિયાર બાર માં અમારે છે ને એક પફ વેચવા વાળા આવતા હતા બસ એટલું જ હતું બાકી કેન્ટીન તો મેં ક્યારે સ્કૂલમાં જોયુ નથી. એટલે સ્પેશિયલ ખાસ એવું કોઈ ખાવાની વ્યવસ્થા હતી ની ઘેરથી અમારે જે છે ટિફિન લઈને જવાનું અમને તહયાં પછી રિસેસનો ટાઈમ આપે એમાં ખાવાનો
બરાબર ના અમાર તો કેવું હતું હા હા બોલો ના બોલો ને ત પચી
મારે મેં તો સાયન્સ લીધું તું તો મારે તો જે છે ખ નડિયા સ્કૂલ હતી તો અ થોડું આમ કેવાય ને કે શિસ્ત વાળું હતું સ્ટ્રીક હતું. એ ભણવાનું ભણવાનું ભણવાનું જ હતું સાય પણ તેવું જ હોય એટલે?
તો મારે પણ એવું જ હતું જો પહેલા અહીં એક થી દસ તો અમા બોરિયામાં જ હાઈસ્કૂલ છે બહુ જ સરસ એમાં જ પતાવે એમાં તો કેવું અમાર કેન્ટીન પણ હતી ઘરે થી નાસ્તો લઈને જઈ પછી થોડા કામ નવમાં દસ માં એટલે મમ્મી ઘરે થી ટિફિન લઈને આવતા હતા બપ માં ગરમ પણ પછી મેં સાયન્સ લીધું એટલે હું અગિયાર બાર તો બહાર ગતી રહી અહી આણંદ ભણવા એટલે અમારે તો અહીયાં બહુ સ્ટ્રીક હતી. તો કે સેચ બહાર નની ણ કશું નહી અને જમવાનું તો અહીં જ આપતા હતા આપડે પૈસા અલગથી ભળ દેવાના. જે દસ એક હજાર વર્સ ના આવે પણ કમ્પ્લીટ જમવાનું કઈતા એવું એટલે એનું તો કઈક હમ પણ મજા આવતી તી. બધું પેલાનું યાદ આવે અને અમાર કોલેજ ની તો હું વાત કરું ને તો કોલેજમાં તો કેવું કશું એટલે અમાર કોલેજ તો સ્ટ્રીક હતી. બહાર બહુવ ના ની કરવા દે એટલે અમે પહેલેથી જ ઘરેથી જ બધું લઈને જતા હતા. અને અંદર ને અંદર છે અમાર કેફે છે કેન્ટિન.
અમારે અમારે કોલેજમાં હ નતું. પણમારા સ્કૂલમાં બહુ એવો હતું કે એ સ્કૂલ ની બાર ઈ નીકળવાનું પૂછ જ કારણ અમારા સ્કૂલનું જે કેમ્પસ હતું ને તો બહુ જ મોટું હતું એમ અને પાછું કેવું હતું કે અ પેલા વિભાગ પાડેલા હતા એવું એક કત્રલા સંબંધ છોકરા માઈડ અ પાકમાં આવી પાકમાં આવી. ાગમાં એ અમારે મારી સ્કૂલ જ જે છે એ છ સાત માળની હતી તો, એમાં જે છે વિભાગ પાડેલા હતા ને એમાં પછી અલગ અલગ વિભાગમાં અમુ અગ્યારમાં ધોરના છોકરા અમુક દસ માં દરના છોકરાઓ.
અમારે એવું છે, જો બાર મંદિર અલગ, પછી અ પેલું કેવું ઉચ્ચ માધ્યમિક્સ અ એટલે કૈક અગ્યાર બાર વાર અલગ કે અને અને નાના લોકોને અલગ કે, એટલે એક એક થી સાત ને અલગ
અને ઉ
ઉચ્ચ માધ્યમિક હા એવું, તો એક થી સાત વાળાનું અલગ અં પછી દસ થી બાર વારા નું અલગ ને કોલેજ પણ છે અમા ગામમાં.
અમારે કેવું હતું કે એક થી આઠ અઠવાડ ને પ્રાથમિક હતું પછી નવ થી દસ વાળા જે હ તો એ માધ્યમિક, અને અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિક.
હમ્મ્મ.
અમારે એવુંતુ તમારે પણ તમે કીધો ને કે એક થી સાત વાળા ને તમારે થોડી હા સિસ્ટમ અલગ હશે એવું હશે જો કે બધી જગ્યાએ અલગ અલગ શાળાઓમાં તો હોય છે.
હા જી વાત છે.
અમાર તો કેવું હતું કે જે અમ તાસ બદલાયને, એનું જે બિલ હોય ને, એ ટાઈમ જો થાય ને તો આપણેે પાડવા જવાનું એમ, ના મતલબ કે સ્ટુડન્ટ તો લોહ અ લોકો રાહ જોઈને બેઠા હોય કે ક્યારે પતેને, ક્યારે બેલ વગાડવા જઈએ એમ, કારણ કે મજા આવે.
ના અમારે તો કેવું હતું પ્રાર્થના ગાવાની હોય ને પ્રાથના એ આપણે ગાવાની, બહુ જ પ્રેક્ટિસ કરાવે, પણ અંગે કેવું કે હોશિયાર હોશિયાર સ્ટુડન્ટને એવું છોકરાઓને લે. ગાવા માટે તો આપડે ગાવા જઈએ તેટલું હારું લાગે
હા એટલે એ તો સી ધી વસ્તુ છે. હારુ લાગે પ્રાર્થનામાં તો અમારે એવું હતું કે અમારે પ્રાર્થના જાતે જ ગાવાની. અને એમાં હું જે હત તી ને એ સહમંત્રી હતી. આખા અ સ્કૂલની સહમંત્રી મીન્સ કે અ જુનિયર સેક્રેટરી. અને જે પેલા જે આવે ને મોટા બારમાં ધોરણમાં એ જનરલ સેક્રેટરી હોય સિનયર સેક્રેટરી. રી તે હા તો એવું આખું અને અમારુ તો કેવું હતું કે સ્કૂલમાં વોટિંગ સિસ્ટમ હતી.
હમ્મ.
જુનિયર સેક્રેટરી માટેય ને સિનિયર સેક્રેટરી માટે ટે અ એ થાય વોટિંગ થાય. કે જે જનરલ સેક્રેટરી હોય ને એમની માટે પણ વોટિંગ વોટિંગ થાય ને અ જુનિયર સેક્રેટરી માટે પણ વોટિંગ થાય તો તમારે કેવું ક્લાસે ક્લાસે જઈને પેલા નેતાઓ ભીખ ના માંગતા હોય વોટ ની એવી રીતના એ રીતના જઈને પછી તમારે અરજી કરવાની એમ કે તમારે અરજી કરવાની કે તમે કેમ આના માટે અ લાયક છો એમ. પછી જો સ્ટુડન્ટ્સને લાગે તો એ તમને વોટ કરે અને પછી હું એવી રીતના મેં ક્લાસે ક્લાસે જઈને અરજી કરી હતી. કે હું આવું આવું કરીશ મારા માટે તમે લોકો વોટ કરજો. તો એ બધાએ પછી વોટ કર્યો તો માર માટે એટલે પછી હું જુનિયર સેક્રેટરી બની.
બરા હારુન પણ એ વખતે એટલે આપણને જા જાણવા મળે કે કેવું છે આપણું વ્યક્તિત્વ અને કેટલા લોકો આપણા અ સ સપોર્ટર
હા એ તો સા ચી વાત છે અને જો એમાં હતું એવું કે અજાણ્યા લોકો તમારા માટે વોટ કરે ને તો એટલું હમજણ પડે કે ચલો તમારું પ્રતિનિધિત્વ જે છે એ સારું છે કારણ કે પોતાના લોકો જે ફ્રે ને બધા હોય ને. એ તો તમારા માટે વોટ કરવાના જ. અ હા પણ અજાણે લોકો ને એ ભરોસો દિલાવો કે તમે મને વોટ કરો હું આટલું કરી દઈશ હા તો એ બહુ મોટી વાત કેહેવાય પછી એમ અને મને વખતે સારું લાગ્યું હતું પછી.
હા.
જોકે જવાબદારીયો કો ગવા. અને અમારા સ્કૂલના હા સ્કૂલમાં તો સ્પોર્ટ્સ જે હતું ને રમત ગમત એમાં પણ ઘણી બધી જે હતી પ્રણાલીઓ હતી કે જે ચેમ ચમ્પિયન હોય રનર્સપ હોય ટીમ આખું ક્લાસ જે હોય ચેમ કેપ્ટન બને આખું ક્લાસ જેવ રનર્સઅપ બને એ બધા ગેમના પોઈન્ટ્સ ગણાય એ પોઈન્ટ ભેગા થાય ને રનર્સ અપ અ ગોલ્ડ મેડલ સિલ્વર એ બધાની પણ પાછું એ છે ને છવ્વીસમી જાન્યુરીના દિવસે ટ્રોફી પય આપીતી
હમ્મ બરાબર.
અને છવ્વીસમી જાન્યુઆરીને પંદરમી ઓગસ્ટના પ્રોગ્રામોનું તો શું કેહેવું એવું થાય
ત્લેઈન જાય. કોક ભરત માતા બને આ બધ બને ને કઈક પરફોર્મન્સ એ બધા અલગ અલગ હોય
મેં જા ને ઝાંસી ની રાણી બની ત મને
હ ભારત માતાત બનબર ફિક્સ જ ભાઈ
આખું તમારે આ પંદર દિવસ પેલા તમારું કોસ્ટ્યુમસ બોવાનું ચાલુ થઈ જાય તમારી પ્રેક્ટિસ ચાલુ થઈ જાય પાછું એમાં બી તાસ છોડી છોડીને પ્રેક્ટિસ કરવા જવાનું તો જેનો પીરયડ હો ને બહુ એ સર કે મેડમ બહુ ખી જાય કે તમે લોકો પ્રેક્ટિસ કરવા માટે મારું પીરિયડ
ભણવાનું બગાડો છે એમ એક તો કરાવું હોય એ લોકોને જ પણ તો એ આપણને વધારે વડે.
આ હા. હ એટલે અને પાછા મારી જોડે બધી વસ્તુ ના છે ને પેલા ફોટોગ્રાફ્સ છે. તો એ જોવું ને એટલે આમ જોમ ની બધીસ્
માં મનેય તે હું અમુક વાર નવરી બેઠી ને એટલે બધા આલ્બમ કાઢીને એવું જો પછી યાદ આવે પેલા એવું થાય કે જો આપણને સ્કૂલ જવું થોડું એવું લાગતું હતું પણ પણ અત્યારે જે જ બધું હારવું હતું એવું થાય કોલેજ કરીને તારે ખબર પડી. કે જે પહેલા આપણને રેડીમેડ બધું જ આપતા તો એ આપડાથી એટલું નોતું થતું અત્યારે કોલેજમાં કેવું અય પન ફરીને બધું કરવું પડે. અને કોલેજ માંવું જે તમારે જરૂર છે.
હા હા એ તો સાચી વાત છે કોલેજ લાઈફ સ્કૂલ લાઈફ કરતાં અઘરી છે.
હમ્મ તમે
સ્કૂલ લાઈફમાં હા હા હું એમએસસી એટલે જ કહું છું. કે જેવું સ્કૂલમાં જેવું તમને મળે ને વાતાવરણ સ્કૂલ લાઈફ જીવી લેવી. જોઈએ એમ.
તો તમે કયા વિષય વરો છો?
હું બોટની.
બોટ એવ આવે પાછ કેમેસ્ટ્રી ની એ બધું જ ના આવે ખાલી હમ્મ અને બીએસસી એના પરત કરીતિ.
તો સી દિવસ
હમ્મ હમ્મ હમ્મ એટલે એકમાંર બેન છેન એને કરવું જ છે બીએસસી માઇક્રો બાયોલોજી કરવાની છે તો મન તો એવું જ કે આવું મેન આવતા હશે આપડા સબ્જેક્ટ જે સાયન્સ ના આવે ને એ જેમ. એટલે.
કરી ની તમે અહીંયા આવજો એટલે હું તમને છે ને મારી સ્કૂલ બટ
સારું સારું ચોક્કસ ચોક્કસ તમે આ બાજુ ભૂલા પડત આવતા .
પાક્કું પાક્કું સારું ચલા